હું, હા બેન કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું તો આજનો આપણો વિષય છે પરિવાર અને સંબંધો, તો તમને તો ખર ખબર જ છે, કે હાલના સમયમાં માણસ કેટલું પણ ધનવાન બની જાય. પણ એની માટે પરિવાર અને સંબંધો એ સૌથી પહેલે જરૂરી છે, અને ત્યારબાદ જ ધન એ આપણને જીવનમાં કામ લાગે છે, તો તમે મને એના વિશે કંઈક બતાવો, કે જે તમારા સાથે એમ બન્યું, કે માણસ ધનવાન તો ભલે થઈ જાય. પણ એનાથી પરિવાર છું. બીજાય અને સંબંધો સારા નારતો મને એના વિશે જાણવાનું છે.
હા ચોક્કસ તમે જે જણાવ્યું તે પ્રમાણે, પરિવાર આપણે જીવન પરિવાર માટે જીવીએ છીએ. પૈસા તેમની માટે કમાય છે તો તેમને ટાઈમ આપવો આપણે ખૂબ જ જરૂરી છે, તેવી જ રીતે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને તેમના જીવનનો, સૌથી મહત્વનું પાસું તેનો પરિવાર છે, પરિવાર એ માત્ર ઘરની નીચે રહેતા લોકોનો સમૂહ નથી, પરંતુ લાગણી અને, સંબંધો સાથે ગૂથાયેલો છે, આ સંબંધને મજબૂત રાખવાનો કામ વાતચીત અથવા સંવાદ કરે છે, જે રીતે શરીર આપ માટે શ્વાસ જરૂરી છે, તેવી જ રીતે, જીવ સ તેવી જ રીતે સંબંધોને જીવંત રાખવા માટે સંવાદ અનિવાર્ય છે, પરિવારના સંબંધ ભ્યો વચ્ચેની ખુલ્લી વાતચીત, પરસ્પર વિશ્વાસ વધારે છે, જ્યારે માતા પિતા અને બાળકો વચ્ચેનો સંવાધ હોય, ત્યારે પેઢીઓ વચ્ચેનું અંતર ઘટે છે, સુખ અને દુઃખની વહેંચણી થાય છે. વાતચીત દ્વારા આપણે ઘણી બધી ખુશીઓ કે મુશ્કેલીઓ એકબીજા સાથે વહેચી શકીએ છીએ, અને તેનું નિરાકરણ લાવી શકીએ છીએ, કેટલીક વાર પરિવારને સમય ન આપવાથી, ઘણી અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે પરિણામે, ઝઘડાઓ અને મનદુઃખ થાય છે, મોટા ભાગના ઝઘડાઓ કે મનદુઃખ ન કારણ અબોલા હોય છે, તો સમયસર વાતચીત કરવામાં આવે તો તે તો ગંભીર પ્રશ્નોનું પણ સરળતાથી નિરાકરણ થઈ જાય છે, મને તો એવું લાગે છે કે, આપણે પરિવાર સાથે આખો દિવસમાં ઓછામાં ઓછા બે કલાક આપવા જોઈએ પરિવાર સાથે વાતચીત કરવી જોઈએ, સુખ દુઃખો ની વાતચીત કરવી જોઈએ આખો દિવસમાં શું કર્યું તેના વિશે વાતચીત કરવી જોઈએ, જેનાથી આપણું મન પણ હળવું થાય છે અને સંબંધો પણ મજબૂત બને છે તમારે શું કેવું છે?
હા.
તમે શું એના વિશે મને કહી શકો?
હા તમારી આ બધી વાત સાચી છે, કે પરિવાર અને સંબંધ એ હાલના સમયમાં ખુબ જ જરૂરી છે, પરિવાર એ એક એવું સ્થળ છે જ્યાં પ્રેમ સ્નેહ અને, સમજણ મળે છે, બાળકોના પ્રથમ શાળા પરિવાર જ હોય છે, માતા પિતા બાળકોને સંસ્કાર અને જીવન જીવવાની રીત શીખવે છે, ભાઈ બહેન સાથેના સંબંધો જીવનભર સાથ આપે છે, અને ખુશી વહેંચવામાં મદદ કરે છે, સંબંધો માત્ર લોહીના જ નથી હોતા, પરંતુ મિત્રતા પડોશી, અને સમાજ સાથેના સંબંધો પણ એટલા જ મહત્વના છે, સારા સંબંધો એ જીવનને ખુશહાલ બનાવે છે, વિશ્વાસ સમાન અને સંવાદ કોઈ પણ સંબંધને મજબૂત બનાવે છે. આજના સમયમાં લોકો વ્યસ્ત જીવન જીવતા થયા છે, તેથી સંબંધો દૂરવા વધે છે, પરંતુ સમય કાઢીને પરિવાર સાથે વાતચીત કરવી અને એકબીજાથી લાગણી ન સમજવી જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગ સંબંધોને જણાવવા માટે પણ થઈ શકે છે, જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, પરિવાર એક એવું સ્થળ છે જ્યાં લોકો પ્રેમ વડે સ્નેહ વડે અને સમજણ વડે સિંચાય છે. અ પરિવાર એક મોતીની માળા જેવી છે, જેમાં મોતી એ પરિવારના અલગ અલગ સભ્યો છે, જે એક જ ધાગામાં ફિરાયેલા હોય છે, તો એ પરિવારનો મોટો બો મહત્વ માનવામાં આવે છે, પરિવાર આપણને માત્ર આશ્રય જ આપતો નથી, પણ સંવેદનાઓનો આધાર પણ આપે છે, જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે પરિવાર જ સૌપથમ આપડો સાથ આપે છે, માતા પિતા માતા પિતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે, અને તેઓ હંમેશા પોતાના બાળકો માટે સારું જ ઈચ્છે છે, દાદા દાદી કે નાના નાની જેવા વડીલોનું અનુભવ અને માર્ગદર્શન જીવનમાં યોગ્ય દિશા બતાવે છે. સંબંધોમાં મીઠાસ રાખવા માટે સહનશીલતા ખૂબ જરૂરી છે, નાના મોટા મતભેદને, કારણે સંબંધ થોડીક વાર એવું બગડે પણ છે, પણ એને આપણને સીચીને રાખવું જરૂરી છે પરંતુ સમજદારી અને શાંતિથી તેનો ઉલ્લેખ કરવામાં આવે છે, માફી માંગવાથી અને માફ કરી આ બંને ગુણ સંબંધોને લાંબા સમય સુધી મજબૂત રાખે છે, મિત્રો પણ આપણા જીવનમાં ખાસ સ્થાંત ધરાવે છે, સારા મિત્રો સાથે આપણી ખુશીઓ અને દુઃખ બંને વહેંચી શકીએ છીએ, સાચો મિત્ર તેજ છે જે મુશ્કેલીના સમયમાં પણ આપણો સાથ ન છોડે, આધુનિક સમયમાં સંયુક્ત પરિવારની જગ્યાએ, ન્યુક્લિયર પરિવાર વધતા થઈ જઈ રહ્યા છે, જેના કારણે સબંધોમાં થોડી દૂરી આવી જોવા મળે છે, છતાં જો આપણે એકબીજાને સમય આપીએ અને લાગણીથી જોડાયેલા રહીએ, તો કોઈ પણ અંતર ઓછું થઈ ના શકે, અંતમાં કહી શકાય છે કે પરિવાર અને સંબંધો જીવનને પૂર્ણ બનાવે છે, પૈસા અને સંપત્તિ કરતા પણ વધુ મૂલ્યવાન સંબંધો છે, કારણ કે તેઓ જીવનમાં સાચી અને ખુશી, શાંતિ આપે છે, તો પરિવાર ખુબ જ જરૂરી છે, તો તેટલું સાવચેતીથી જાણવીને રાખવી જોઈએ તો તમને એના વિશે શું કહેવું છે?
મારી વાત એકદમ સાચી છે આજના આધુનિક અને સોશિયલ મીડિયાના કારણે દુનિયાભર દુનિયાભરના લોકો સાથે આપણે જોડાયેલ જોડાયેલા છે, પરિણામે આપણેે પરિવારને ટાઈમ આપી શકતા નથી સમય આપી શકતા નથી, પરિણામે પરિવાર છે પરિવાર ના સંબંધો મજબૂત બનતા નથી. અને, જેના લીધે ઘણા બધા ઝઘડાઓ અને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ આવતી રહે છે, આ આપણે પોતાને આખો દિવસમાં થોડો થોડોક ટાઈમ પરિવાર માટે આપવો ખૂબ જ જરૂરી મોબાઈલને સાઈડમાં મૂકીને જમતી વખતે જમતી, વખતે અથવા તો જમીને પછી બે ત્રણ કલાક પરિવાર સાથે વાત કરવી જોઈએ મોબાઈલ નો યુઝ કરવો મોબાઈલનો ઓછો યુઝ કરવો જોઈએ, સમયનો સમયનો અભાવ ઓછો રાખવો જોઈએ, દોડધામ કર્યા પછી જીવનમાં, લોકો એકબીજા શાંતિથી સાંભળવાનો સમય રહેતો નથી, આનાથી પરિવારમાં સકલતા ની લાગણી જન્મે છે, સંબંધ સંબંધમાં સંવાદ જાળવી રાખવા માટે, ઘણી સાંભળવાની કળા ગુણવત્તાયુક્ત સમય સમજ ગુણવત્તાયુક્ત સમય, ગેરસમજ દૂર કરવી જોઈએ, માત્ર બોલવું એ સંવાદ નથી સામેની વ્યક્તિને પૂર્વગ્રહ રાખ્યા વિના સાંભળી સાંભળવી એ સાચો સંવાદ છે, દિવસમાં ઓછામાં ઓછું એક વાર સાથે બેસીને ભોજન કરી લેવું જોઈએ, અને આખો દિવસ કેવો રહ્યો તેની ચર્ચા કરવી જોઈએ, કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો તે મનમાં રા ને બદલે પ્રેમથી તેની સ્પષ્ટતા રાખવી જોઈએ, સંબંધો એ છોડ જેવા છે, જેને પ્રેમ અને સંવાદના પાણીથી સીચવા જોઈએ, જો આપણે પરિવારમાં કરીશું તો ગમે તેવી મુશ્કેલી
તેવી મુશ્કેલીઓ પણ મુશ્કેલીઓમાં પણ આપણા પરિવાર એક જ, એક જ ડગત શક્તિ બનીને ઉભો રહેશે, યાદ રાખવું જોઈએ સર્જાયેલી દિવાલોને
શબ્દોમાં સંવાદ થી તોડી શકે છે, તમે આ આના આના દ્વારા આપણને એ શીખવા મળે છે કે, સુખ દુઃખ નો સાથી એટલે આપણો પરિવાર, તમે શું તમારે શું કેહેવું છે આ આ બાબતમાં શું તમે મને વિશે થોડી ઘણી વધારે માહિતી
હા તમારી વાત સાચી છે કે પરિવાર એ સુખ દુઃખનો સાથી છે, જ્યારે જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ તો આપણને ધન નહીં પણ આપણા પરિવાર જ કામ લાગે છે, પણ જ્યારે માણસની પાસે સુખ આવે છે ત્યારે તે પોતાના સગા સંબંધા સગા સંબંધો અને પરિવારોને ભૂલી જાય છે, તેને સૌથી પ્રિય પૈસા જ લાગે છે, પણ ધન એ હંમેશા કામ નથી આવતું, કેટલીક જગ્યાએ અને કેટલીક જગ્યાએ કે આપણને દરેક વખત પરિવારની જ સૌથી વધારે જરૂર હોય છે, આપણા સંબંધો જ આપણને કઈક જગ્યાએ કામ લાગે છે, પણ કોંઈકવાર એવા પણ સમ સગા સંબંધીઓ હોય છે, કે જે આપણને સમય પર કામ નથી આપતા તો એવા સંજોગોમાં સમ આ સંબંધીઓને છોડવું પણ એક મોટો નિર્ણય કહેવામાં આવે છે, તો પરિવાર એ જેટલું જરૂરી છે, તેટલું તેનું માન સન્માન કરવું પણ જરૂરી છે, મારું તો આજ માનવું છે, પરિવાર એ આપણા, આભાર માનવાની આદત પણ સંબંધોનેા ગાંઢ બનાવે છે, જો કોઈ આપણું સહાય કરે, અથવા આપણું ધ્યાન રાખે તો આભાર કહેવો અને સંબંધોમાં સકારાત્મક લાવે છે, તો આવા નાન આપણા શબ્દો પણ મોટા ફેરફાર લાવી શકે છે તો આપણને આવા, જ્યાં જરૂર પડે ત્યાં માફી પણ માગવું જરૂરી છે કારણ કે સંબંધોમાં આવો થયા જ કરે છે, તો હું અંતે જે તમે મને માહિતી આપી છે, એના બદલ હું તમને આભાર કહેવા માંગુ છું, અને હું મારા શબ્દોને અહી જ વિરામ આપું છું શું તમે કઈ કહેવા માંગો છો એના વિશે?
તમે જે વાત કરી એના પરથી મને પણ ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું, તમે જે પરિવાર વિશે ખુબ સરસ તમે માહિતી આપી છે, તો હું પણ અહં વિરામ આપું છું અને તમારો ખુબ ખુબ આભાર.
આભાર.